હલો
હેલો હા આવ્યો વોઇસ
હા મારો આવજ આવે છે હા આવ્યો આવ્યો
હા આવે છે
હેલો
બસ મજામાં તમે કેમ છો
બસ મેડમ આ જમય્યું
હેલો બસ હમે છ હેલો હવે જમવાનું છે ના ના હવે જમવા ની હા અમ હજુ બનાયું નથી બનાવે છે શાક રોટલી સબ્જી
તમે શાક રોટલી તો નહી ખાઈ શકતા હશો હે ન
ના મારે નથી જ ખાવાની હમરાં હેલો હમણાં નથી ખાવાની શાક રોટલી મારે તો ખાલી દા ભાત ના દાળ અને ફ્રૂટ ને ખાવાનું છે દૂધ પર
એવું
રોટલી નહ ખાવાનું એનાં જ ના પડી છે હા
ના ના તો તો બિલકુલ ના ખાતા તો મતલબ બીમાર પડ્યા હતા હવે સાજા હોવ ફટાફટ ફટાફટ બરાબર ધ્યાન રાખવાનું પોતે તાનું કોઈ નું નહી વિચારવાનું તો મા બાપ નું વિચારવાનું તો તો તમને ખબર વચ્ચે વડ સાવિત્રી નું પૂજા આતી આઈ મીન વ્રત આવ એક બે દિવસ પેલા તમને એમની સ્ટોરી ખબર છે તમને એની સ્ટોરી તો સારું હું તમને સ્ટોરી સંભળાવું એની ઓકે
ઓકે
હા એની સ્ટોરી એવી હોય કે સાવિત્રી હતી ને સાવિત્રી એ એક ગામડું હતું
બરાબર
એ ગામડા ની અંદર બે પતિ પતિ રતા હતા બરાબર હા તો એ પતિ પતિ ના શું સંતાન નતું
બરાબર
હા તો સંતાન નથી ને શંકર ભગવાન ની બહુ પૂજા કરી બહુ પૂજા કરી તો શંકર ભગવાનને પ્રસન્ન થઈને એક છોકરીને જન્મ આઈ મીન છોકરી આપી એમને બરાબર એ પતિ પત્ની એક છોકરીને જન્મ આપ્યો એ છોકરી શંકર ભગવાન ના આશીર્વાદ થી બનેલી હતી ને તો બહુ જ પવિત્ર અને બહુ જ આમ સતી હતી આમ સત્ય વાળી હતી બરાબર તો એ છોકરીને હું પહેલેથી જ ભાગ્ય તેઅ હતું કે એનો જે વર હશે ને એનું આયુષ્ય ઓછું હશે બરાબર
હમ
એને સત્યવાન કરીને આ જે છોકરો હતો ને એ ગમતો તો
બરાબર
બું અનત્ય હતું રાઈટ સતયુગ વખતે ઓલરેડી કઈ દીધું તું કે આ છોકરી જો આની સાથે કરશે તો આનું આયુષ્ય ઓછું છે બરાબર આ છોકરો તરત મરી જશે એમ બધા વધુ નહી જીવી શકે એમ તો પછી તો એ સત્યવતી એ જબરજસ્તી કર્યું એની સાથે લગ્ન બરાબર પછી એનો જે હસ હડ હતા હસબન્ડ એનું આયુષય ઓછું હતું ઓલરેડી કીધેલું હતું બરોબર તો એ છે ને ઝાડ ઉપર લાકડી કાપતો તો લાકડું કાપતો હતો તો લાક કડું કાપતા કાપતા એના પ્રાણ યમરાજ તો પેલા લોકોને દેખાઈ જતા હતા કે યુગમાં કે પાડા ઉપર આ્યા છે હા પેલા દેખાઈ જતા તા તો યમરાજ આ્યા પ્રાણ હરણ કરવા માટે બરાબર પ્રાણ એમના લેવા માટે તો સત્યવતી ના ખોડામાં માથું હતું તો સત્યવતી નો એટલો સત્ય અને એટલી પ્રભાવશાળી એ નારી હતી ને આઈમીન એટલી પ્રભાવશાળી સ્ત્રી હતી ને કે યમરાજ એ ખોડામાં માથું હતું ને તો પ્રાણ નતા લઈ શકતા તો જેમ તેમ કરીને સત્યવતી ના ખોડા માંથી માથું તો કઢાવું બરાબર તો સત્યવતી નું ધ્યાન તો ભટ તો તો યમરાજે યુક્તિ કરી કે સત્યવતી નું ધ્યાન ભટકે ને એનું માથું છૂટે તો હું એના વર ને લઈને જતો રહું હા પણ સત્યવતી છોડતી જ નથી તો સત્યવતીને કીધું બી ખરા કે જો બેટા મુ તને આના કરતા સારા સારા વર તને સજેસ્ટ કરું પછી નીચે મુૂકી
એજ જોઈએ બીજા તો ના જોઈએ
તો સત્યવતી સામે એ સતી માતા સાવિત્રી માતા સામે ઓપોર્ચ્યુનિટી મૂકી કે આના સત્યવાન કરતા તને સારો છોકરો હું આપું જો આ રાજા છે આ જો આ મહાન સંત છે આ આમ છે તેમ છે બરાબર સારી સારી ઓપોર્ચ્યુનિટી મુક એ એમની સામે પણ એ તો પેલાની જમાનાની સ્ત્રીઓ તો એક એટલે એક બરાબર હા
જોય એક તો એક જ જોઈએ
હા તો એ તો પહેલા સ્ત્રીઓ તો પતિ પરમેશ્વર ટાઈપ્સ હતી ઓકે જોકે અત્યારની બી અમુક હોય છે તો એ કહી દીધું કે ના મારે તો ભઈ જોઈએ તો આજ જોઈ
હમ પછી હમ
થયું પછી શું થયું હા પછી તો અમે તો બોલે કે ક્યા યમરાજ યમરાજ આયા લેવન બરા બરાબર તોરી ચ નથી ઓપોર્ચ્યુનિટી કી પછી ધન ને એનું આપ્યું કે હું તને આટલું ધન આપું તું તારા વણ ને છોડ બરોબર તાકી હું એના પ્રાણ ખ તો સત્યવતી જીદ ઉપર આવી ના મારે જોઈએ તો આજ જોઈએ ને એના પ્રાણ હું નહી જ લેઉ નઈ લેવા એ ન લેવા દો કે સારું મારા જોડે વધદાન માંગ વરદાન આપું ઓકે વરદાનમાં એને ફર્સ્ટ વરદાન એવું માંગ્યું કે મારા જે સાસુ સસરાલ હોય ને એ આંદડા હોય એના જે સાસુ સસ હોયને એ આધ્ર હતા તો એ સાસુ સસરાને આંખો નું વરદાન આપો કે લઇ એની આંખુ તમે ઉજાગર કરાવો આઈ મીન એની આંખોને દેખાતું થઈ જાય એવું કરો તો ઓકે તથાસ તો એ વરદાન આપ્યો તો સાસુ સસરા સાજા થઈ ગયા બરાબર પછી કે મારા ઘરમાં સુખ સમૃદ્ધિ આપો તો સુખ સમૃદ્ધિ હમરાજે આપી ઓકે
હમ
ઉમા મેડમ નો ફોન આવે છે અર્પિતા
મારામાં બી આવ્યો હતો
હાલ ચાલ પૂછવા આવ્યો હશે હાલ ચાલ પૂછવા આવ્યો હશે કઈ નહી એ તો હું પછી એમની જોડે વાત કરી લઈશ હા તો આપડે ક્યાં હતા હા તો કે સુખ સમૃદ્ધિ આપો તો સુખ સમૃદ્ધિ નો વરદાન ના કહી દે તથસ્તું એટલે એના ઘરે હરયું ભરય્યું થઈ જાય બ તું હલો સાંભળે છે ને હા હા એ હું તને નહી બોલવા દઉં તો સુખ સમૃદ્ધિ આપો તો હર્યું ભર્યું થઈ જાય પછી છેલ્લું કે હવે તો છેલ્લું લાસ્ટ વરદાન છે કે મને સો પુત્ર થાય એવું વરદાન આપો તો કે તમે મને સો પુત્ર નું વરદાન આપશો ને તો જ હું મારા વરનું માથું ખોડા માંથી મૂકીશ યા આઈ ડો ઇસ ટુ મચ
પેલા જવાર આપ તો પુત્ર પણ હવે પેલા જ જવાના તો સૌ ભી ઓછા
હવ બાપ રે
એવું વાપરે તા તને ખબર સો કૌરવો હતા હેને કે સ પાંડવો હતા ના કોરવો હતા કૌરવો હતા પાંચ પાંડવ હતા દ્રૌપદી ના પાંચ પતિએ પાંચ પાંડવ હા શાસ્ત્ર ના જ્ઞાન નો અભાવ
હા
સચી શાસ્ત્ર નું જ્ઞાન ઓછું છે આપણા બેઉમા
આપરે એ બધું ધ્યાન ના હોય
તો શું થયું હા તો. યમરાજે ના છૂટકે બોલી દીધું ત ખાસું માટે એક પતિ તો જોઈએ.
હા.
હા તો બસ બધી ના પ્રાણ પાછા આપું દવ પ્રતિના પ્રાણ પાછા આપ દીા એવી સત્યવતી આઈ મીન સાવિત્રી માતા એ આવી ચાલાકી રમી. ને પછી વડ વડલા ની પૂજા કરી કારણ કે વડલા માં શંકર ભગવાન નો વાસ હોય.
હા.
હા તો બસ કે જન્મ જન્મનો સાથ રહે પછી એમના વન ના પ્રાણ પાછા. પડ્યા કારણ કે આ રીતે અમને વરદાન માંગ્યું બરોબર આ હતી કહાની.
અચ્છા સમજી પોતાના વરમાં તે વર્ષ આવે તેનું વ્રત કરવાનું હોય.
હા વર માટે જય ને વર માટે હતું અને એની બેક. કે સ્ટોરી આ હતી એની હિસ્ટ્રી આ હતી કે સાવિત્રી માતા આ રીતે. એમના પતિના પ્રાણ આયુષ્ય લંબાવ્યું હતું એમ. તો આપણા પતિ જે હોય એ લોકો ના આયુષ્ય લંબાવે એમ જોકે મને. વત વત કરવા ગમતા નથી મને આજ સુધી કરવા ચોથની. કહાની નહ ખબર તને ખબર છે.
કરવા ચોથ ની કહાની કરવા ચોથ જોકે રાજસ્થાન બાજુનેુ. ીમાં વધાર થાય છે હા મને એટલી ક્યાંય ખ્યાલ નથી. જોકે કરતા બી નથી અમે.
હમ.
એ તો મને એટલી ખ્યાલ નથી એમાં બી એવું જ હોય છે કે આ ખોદી ઉપવાસ કરવાનો હોય છે. પાણી ભી ખાલી. પાણી બી પીવાનું નહીિ હોતું સવારે જે બી હોય ફ સવારે જમી લેવાનું હોય. અને આખો દિવસ ઉપવાસ કરવાનો હોયને સાંજે. હા. સૂર્ય ઉગે એનાથી પેલા સવારે જમી દેવાનું અને સાંજે પછી. અ ચંદ્રમાં ઉગે ત્યારે એની પૂજા કરીને પછી વ્રત બધી. પૂજા વિધિ કરીને વ્રતની અને જેમના. બન હોય એનું ફેસને જોઈને પછી બ્ર. નું તોરવાનું હોય. હા એવું હોય છે. એની સ્ટોરી તો મને બી ખ્યાલ નથી હવે. તને બીજું શું ખબર છે કરવા ચોથમાં હેલો.
હા હા એક મિનિટ હ.
હા.
એક મિનિટ હા. હલો હલો. હા મારો અવાજ આવે છે હા આવે છે તમને જમવામાં. શું ભાવે સૌથી વધારે.
જમવામાં જોકે બારનું જ જમવાનું ભાવે.
હ મેં અત્યારે છે ને પાસ્તા ની એક નવી રેસીપી જોઈ. હું તમને છે ને એ નેક્સ્ટ કોલમાં કહીશ કે કઈ રીતે બને. અને પછી હેલ્ધી હેલ્ધી રેસીપીઝ પણ તમને કઈ.
હા મારે જરૂર છે અત્યારે હેલ્ધી ખાવાની.
તો એવું છે. અને હું તો તમને કઉ છું ને તમે વધારે ના બોલતા હું જ બોલ બોલ કરીશ એટલે કોલપતિ જશે. સમજ્યા કેવી લાગે વડ સાવિત્રીની કહાની.
બહુ સારી લાગી સારી હતી મને યા.
તો એવી તો ઘણી બધી કહાનીઓ છે એ હું તમને કહીશ આખા આખા કોલમાં
હા હા
બરાબર આવું એ હા આપજો ટાટા બા બધા